હલો
હા મે
તમને મારો અવાજ આવે છે.
હા અી ચી ન
કેમ છો તમે હું મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છુ.
અ કેવું છે, બધુ
બઉ સરસ ચાલે
અ હું તમારા માટે હું તમારાથી જે ર વાત કરવા માગુ છુ.
હા
તમારા પાસે ટાઈમ છે.
હા છે ને બોલો ને બેન
સારું આપડે જે દિવાળી વિશે વાત કરવા માંગીએે છીએ.
હમ
દિવાળી પર તો હું તમારા પર ચર્ચા કરી શકુ
હા કરી શકો છો, ને
અ દિવાળી આ આપડો દિવાળી આ હિન્દુ લોકો ન ધાર્મિક તહેવાર છે ખબર છે, તમને હેલો અ યાર કોલ રિજેક્ટ કુું હોવા. હેલો
હેલો
હેલો અવાજ આવે છે તમને
હા હા આવે છે બેન બોલો ને
હા આ દિવાળી હિન્દુ લોકો નો ધાર્મિક તહેવાર છે.
હમ
હ હિન્દુ લોકો નો આ ધાર્મિક તહેવાર છે હિન્દુ લોકો ખુબ ધાર્મક પૂર્વક આ દિવાળી ગ ઉજવે છે.
હમ
હા તમને એના વિશે કઈ નોલેજ છે કે
હા છે ને બેન હું તમને દિવાળી વિશે જો મારી જેટલી જાણ છે ને હું તમારી જોડે વાત કરું છુ. દિવાળી છે ને એને દીપાવલી પણ કહેવામાં આવે છે એ હિન્દુ ધર્મનો સૌથી મોટો અને મુખ્ય પ્રકાશ નો પર્વ છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશ ના વિજય નું પ્રતીિક છે. અ દિવસમાં ભગવાન આ દિવસે છે ને ભગવાન શ્રી રામજી ચૌદ વર્ષ નો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફર્યા હતા જેની ખુશિયામાં લોકોએ દીવા પ્રગટાવ્યા હતા દિવાળી ના શુભ અવસરે છે ને ઘરોની રંગોળી અને દિવાળીઓથી શણગારવામાં આવે છે માતા લક્ષ્મી અને ગણેશની પૂજા કરવામાં આવે છે તથા લોકો એકબીજાને મીઠાઈઓ વહેચીને ગુજરાતીમાં અ ગુજરાતી એ લોકો છે ને ખાસ કરીને ખુબ સરસ આ દિવાળી મનાવે છે અને દિવાળી ના દિવસે છે ને બધા સવારે ઉઠીને નવા નવા કપડા પહેરે છે અને ફટાકડાઓ ખોડે છે અને દિવાળી ના દિવસે એ લોકો ખુબ જ અ હળી મળીને બધા તહેવાર મ મનાવે છે અને દિવાળી ના બીજા દિવસે છે ને નવું વર્ષ મનાવી છે ગુજરાતમાં અને જો દિવાળી ગુજરાત માં શું છે કે બીજા દિવસે નવું વરષ મનાવવામાં આવે છે ને તે દિવસે નવા નવા કપડાં પેરીને બધા એકબીજાને મળવા જાય છે દિવાળી એક નાનુંુ પર્વ નથી દિવાળીમાં છે ને ઘણી બધી વસ્તુ આવે છે જેમ કે અ ધનતેર છે દિવાળી છે નવું વર્ષ છે તો એ ખુબ જ સારી રીતે ઘણા દિવસ ચાલે એવો તહેવાર છે અને હું જો વાત કરું ને યુપી બિહાર સાઈડ તો ત્યાંના લોકો છે ને દિવાળી એટલે દિવાળી ના દિવસે છે જે લોકો દિવાળી મનાવે વધારે કારણ કે તે દિવસે રામજી વનવાસ થી પાછા આવ્યા હતા તો તેમાં શું છે કે એ લોકો ત્યારે વધારે સારી રીતે દિવાળી મનાવે છે અહિયાં આપણેે ગુજરાતમાં શું છે કે નવા વરષ દિવાળી ના બીજા દિવસે નવું વરસ મનાવે છે ને ત્યારે લોકો બધા એકબીજા ને મળવા જાય છે ફરવા જાય છે એવું બધું કરે છે બેન તમે બીજું કઈ કહેવા માંગો છો આગળ
હ હા મારા નોલેજ ના હિસાબથી આ દિવાળી છે ને આસો મહિનામાં આવે છે ને આ દિવાળી નો પર્વ પાંચ દિવસ ચાલે છે પેલો દિવસ ધનતેરસ તરીકે ઓળખાય છે બીજો દિવસ કાઢી ચૌદશ તરીકે ઓળખાય છે ત્રીજો દિવસ લક્ષ્મી પૂજન કરે છે હિન્દુઓ લોકો પોતાની માન્યતા મુજાબ બધા પૈસા વૈસા ઘરે ના મૂકીને ને એની બધી પૂજા કરે છે પછી પાંચમા દિવસે ભાઈ બીજ કરે છે ને નવું વરસ હોય નવું વર્ષ ના દિવસે લોકો નવ છોકરાઓ વધારે મજા માે દિવાળી ના પહેલા સ્ટાર્ટિંગ આસો વર્સ મહિનો બેસે ને ત્યારે જ લોકો પોતાની ઘે ઘેરની સાફ સફાઈ કરવા માંડે છે બધાની દરેક ના ઘેરે જિંદુઓ જેટલા લોકો છે ને ભલે ને સફાઈ હોય પર આસો મહિના બેસે એટલે એ લોકોની ઘેર ની સાફ સફાઈ શરૂ થઈ જાય. દીવા સળગા દીવા લેવાના. શણગારવાના પછી રંગોળી કરવાની. પછી નવા નવા કપડા બજારમાં છોકરાઓને બધાને ખરીદવાના એ દિવસે બધા જ લોકો કપડા ખરીદે છે છોકરાઓ મોટાઓ હિન્દુઓ નો બધાથી મોટો તહેવાર છે દિવાળી કેમ કે રામજી બનવા એ તમે જે પ્રમાણે તમે કીધું ને કે રામજી ચૌદ વર્ષનોો વનવાસ કાપીને આવેલા અયોધ્યામાં એની ખુશી માં બધા એ ઘી ના તેલ ના દીવા પ્રગટાવેલા. લોકો એ ખુશિયા મનાવેલી એટલા માટે બહુ મોટો ધર્મ કેવાય બહ મોટો પર્વ છે દિવાળી છોકરાઓ બધા એકબીજાના ઘેરે જાય છે પછી બધા હિ હિુ ના ઘેરે એ દિવસોમાં ચકલી ચુડા મીઠાઈઓ વાનગીઓ જાત જાતની વાનગીઓ બનાવવામાં આવે છે સવારે છોકરાઓ મોટાઓ નાઈ ધોઈને પૂજા કરીને મંદિરે જાય સ્ટાર્ટિંગમાં તો એ લોકો મંદિરે જાય પછી મંદિરીતે આવીને પોતાના એકબીજાને ઘેરે બોલાવે ન્યૂ યર વિશ કરે. પછી એકબીજાના ઘેરે જમવા જાય દિવાળી એટલે બધી બુરાઈ મી ને ને પછી સત્ય નો પ્રતીક છે તમને એવું લાગે છે?
હા તમે બરાબર કીધું છે સરસ કીધું છે દિવાળી બધા છે ને બુરાઈ બુરાઈ પર પરાજત અરે બુરાઈ પર જીત નો અ આદેશ અરે જીવનને એ આદેશ આપે છે હું જો તમને કવું ને દિવાળી ના મુખ્ય દિવસો અને તેના મહત્વ વિશે તો ધનતેરસ ની જેમ વાત કરી ને આપણે હમણાં તો ધનતેરસ માં હું છે કે લક્ષ્મીજી અને કુબેરજી ની પૂજા થાય છે લોકો સોનું ચાંદી કે નવા વાસણો ખરીદે છે તે તે શું છે? કે ઘણા બધા લોકો પર ડિપેન્ડ હોય છે કે કોણ કોણ કઈ વસ્તુ કેવી રીતે લઈ શકે છે અ અને આપણેે નોર્મલ લોકો જે હોય છે તે તો વાસણોમાં જે એ લોકો લઈને એ લોકો ધનતેરસ મનાવી લે છે અને જે મોટ લોકો હોય છે તે સોનું ચાંદી લે છે તો તેમાં શું છે કે બધા પોતપોતાની બજેટના અનુસાર વસ્તુઓ ખરીદીે છે ધનતેરસ ના દિવસે અને હું જો કાળી ચૌદસ વિશે વાત કરું ને તો તેને રૂપ ચૌદસ પણ કહેવામાં આવે છે આ દિવસે કષ્ટ નિવારણ માટે હનુમાનજી પૂજા કરાય છે અને એની પછી આવે છે દિવાળી દિવાળી આ છે ને મુખ્ય દિવસ છે રાત્રે શારદા પૂજન ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે અને પછી દિવાળી પછી મેં જેમ કીધું કે દિવાળી ના બીજા દિવસે નવું વર્ષ મનાવવામાં આવે છે. તો દિવાળીની બીજો દિવસ છે ને એટલે કે ગુજરાતીઓનું નવું વર્ષ લોકો સ્નેહ સ્નેહી નો અ સ્નેહી થી મળીને એકબીજાની સાથે સાલ મુબારક પાઠવે છે. અને ખુબ જ આનંદ લે છે બધા લોકો નાના મોટા બધા એકબીજા સાથે મળીને સાલ મુબારક નવ વર્ષ હેપી ન્યુ યર કરીને એકબીજાને વસ કરે છે અને એની પછી આવે છે ભાઈબીજ ભાઈ બી કે એક એવું એ છે કે એમાં શું છે કે બધા ભાઈઓ પોતાની બહેને બહેનોને ઘરે જમવા જાય છે અને બહેન ભાઈ ના લાંબા આયુષ્ય આયુષ્યની અ પ્રીતિ કરે છે કારણ કે એ દિવસ એવું છે કે બધા ભાઈ દો જ મનાવે છે અને ભાઈના માટે જેમ રક્ષાબંધર હોય ને તો તેમાં બધા મળલવા જાય રાખીઓ બંધાવે છે તે જ હિસાબ નુ હોય છે ભાઈ તુંજ તો ભાઈ બીજ હોય છે તો એમાં પણ બધા ભાઈઓ પોતાની બહેનોને મળવા જાય છે અને ઉજવણી વિશે આજુ બધા એના માટેમાં ઉજવણી વિશે વાત કરું ને તો રોશની અને દીવો જે છેને. તે ઘરના આંગણે અ માટીના દેવા અને આકાશ કલગીઓ પ્રગટાવવામાં આવે છે. તેમાં શું છે, કે રાતના સમયે અ બધા મીણબત્તીઓ કોઈ કોઈ મીણબત્તી લગાવે છે કોઈ દીવા સળગાવે છે. કોઈ તો કેન્ડલ એ કરે છે, અને કેટલાક લોકો લાઈટ કરે છે દિવાળી પર પોતાની ઘેરની બહાર અને એની પછી જો હું રંગોળી વિશે વાત કરું ને તો ઘરના પ્રવેશ દ્વારા પર દ્વાર પર છે ને સુંદર અને આકર્ષક રંગોળી પૂરવામાં આવે છે. અને આગળ જેમ મેં કીધું ને કે સારી સારી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. તો જેમ કે ઘરમાં છે મઠિયા છે, ચોળાફળી ઘુંગરા અને કાજુ કતરી જેવી અવનવી મીઠાઈઓ અને ફરસાણ બનાવવામાં આવે છે. અને એની પછી તો વાત આવે છે, ભાઈ ફટાકડાની તો ફટાકડા તો બધા છોકરાઓને બહુ જ ગમે અને તે દિવસે રાત્રે બાળકો અને મોટાઓ સાથે મળીને ફટાકડા ફોડી ખૂબ જ આનંદ લે છે આ છે દિવાળી આપણા લોકો માટે દિવાળી ખુબજ ખાસ છે. એવું નહી કે આ ફક્ત હિન્દુ લોકો જ મનાવે છે આમાં બધા ધર્મ ના લોકો સામેલ થાય છે અને મજા માણે છે કારણ કે દિવાળી એવો પર્વ છેને, કે ખા વર્ષમાં એ બધા કરતા મોટો તહેવાર માનવામાં આવે છે. અને ગુજરાતમાં તો ખાસ કરીને માનવામાં આવે છે. પછી તો એ કોઈ બી કાસ્ટ ના લોકો હોય છે, તો એ સાંજે તો ફટાકડા તો ફડવાના જ છે, બધાને અને જે ફ્રેન્ડ સર્કલ છે, તે બધા એકબીજા સાથે મળવા તો આવે જ ખરા તો તમે કઈ બીજું જાણો છો દિવાળી વિશે તમે કઈ કેવા માંગો છો.
ના અમે બી જાણીએ કે દિવાળી સાચે જ દિવાળી એકદમ અનુભવી એકદમ પ્રખ્યાત તહેવાર છે. એ હિન્દુ છું એમાં બધા જ લોકો ધરમ ના લોકો મનાવે છે, એમાં હિન્દુ એવું નથી કઈ ને ખાસ ખાસ કરીને દિવાળી છેને, પ્રેમ ન પ્રતિક છે એ એકબીજાના એમાં ધર્મ ની કઈ માન્યતા નથી એ દિવાળી જો છે ને એમાં નાના મોટા ગરીબ કઈ નઈ દિવાળી નો મેન મતલબ એ છે. અમીર લોકો બી હોય ને તેને ખરેખર ગરીબ લોકો ની મદદ કરવી જોઈએ. જેના ઘેરે કઈ હોય ને એ લોકો ની મદદ કરો એ લોકોને સાથ આપો દિવાળી ખરેખર છે ને પ્રેમ ન પ્રતિક છે. એમાં ધરમ કઈ નથી આવતા નાના છોકરાઓ તો હું ફટાકડા પડે હું મજા માે એ લોકોની તો વાહ વાહ થઈ જાય એ દિવાળીમાં તો
સાચું કીધું બેન તમે જે પણ કીધું ને ખુબ જ સારું કીધું છે દિવાળી માં તો સાચી કીધું છે કે નાના બાળકો ની તો વધારે મજા માણવાનું એ રેવાય છે ને અ નાના બાળકો નહી એમાં તો મોટા લોકો બી ખુબ જ આનંદ લે છે અને મને પણ ખુબજ ગમે જે અમારું ફેવરેટ તહેવાર છે, અ બેન તમે તમારા તમારા જોડે મેં વાત કરી ને તે તેને તે તો મને ખુબ જ સારું લાગ્યું છે તમને કેવું લાગ્યું છે, બેન
ના આમ મને બી ખુબ જ સારું લાગ્યુ હેલો
તો આપનો મારી જોડે વાત કરવા માટે ખુબ ખુબ આભાર
સારું તમને તમારો બી ખુબ આભાર હે ચાલો